હેલો
હા આવે છે, અવાજ?
હા આવે છે.
હમ કેમ છો તમે?
મેં મજામાં તુમ કેમ છો?
હ હુ બી મજામાં.
હમ.
હું પણ મજામાં છું, આજે મને તારી સાત સમય વ્યવસ્થાપન નુ મહત્વ વિષય પર બાત કરવાની છે.
ઓકે સારું કર કરીશ. મને બી સમય વ્યવસ્થાપન માટે બોલવાનું સારું લાગે. અ બોલીસ હા હ એક એક મિનિટ હા
હા.
હમ સમય વ્યવસ્થ પણ ઓ હ ત
હા.
હું પણ મજામાં છું અને અ આજે મને તેને માટે વ્યવસ્થાપન મહત્વના વિષય પર વાત કરવી છે.
વાહ તો આ તો ખૂબ ઉપયોગી
હમ.
હમ. કામલગ એવો વિષય છે, સમય જીવનની સૌથી કિંમતી વસ્તુ છે. હા પૈસા હ
પૈસા ગમવાની તો પાછો મળી શકે પણ સમય એક વાર જાતે રહે તો પછી પાછો આવતો નથી